મજામાં હો તમે?
. અમે પણ મઝ મજામાં આ વખતે જોવો ને અમે એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી તમે કોઈ દિવસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધેલ છે?
હા અમે પણ ગ્યા હતા અમે તો બે ત્રણ વાર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.
તો તમે કઈ રીતના ગ્યા તા પ્રાણી સંગ્રહાલયમાં?
અ અમારા ઘરથી તો જોકે સાઠ સિત્તેર કિલોમીટર દૂર છે. અમે તો છે ને કાર લઈને ગ્યા તા કેમ કે ત્યાં છે જંગલ વિસ્તાર આવે ને એટલે કાર છ છે ને ઊંચી હોવી જોઈએ નાની કાર ત્યાં નો ચાલે અલાઉ જ નથી. નથી નથી અયાની પરમિશન પણ લેવી પડે જઈએ ને તો એટલે અમે કાર લઈને ત્યાં ગયા તા
અમે પણ એ રીતના બધા ઘરે જઈને બસ માં નીકળ્યા ત ને ત્યાં જઈને પછી છેને કાર રેન્ટ પર લઈ લીધી હતી એવી રીતના કર્યું તું અને થોડો ઘણો છોકરા સાથે હતા તો નાસ્તો પણ લઈને ગયા હતા તમે પણ સાથે જ બધું લઈ ગયાશો ને ઘરે થી જમવા માટે નાસ્તો કરવા માટે કે ત્યાંથી કરેલું હતું બધું
એમાં જમવા માટે તો એવું હતું કે અમે નીકળા ને ત જ બપોર થઈ ગઈ હતી તો પછી પછી અમે તો હે ને રસ્તામાં રેસ્ટોરન્ટમાં જમ્યા હતા
અમે તો પણ ઘરેથી બધું લઇ ગયા ત અમારો પ્રોગ્રામ બધાનો એવો જ હતો કે ત્યાં જઈને આપડ થોડુંક ફરી લસુ અને પછી નાસ્તો કરીશું
હા એમ પણ કરી શકાય એમ થોડું
તમે ત્યાં ગયા તો તમે પછી કેવા કેવા પ્રાણી જોયા તા ત્યાં
અમે તો પાણીમાં સિંહ ને વાઘ ને એ બધું જોયું તું પણ બીજા તો છોકરાને બધા ભેગા હતા એટલે કઈ એટલું બધું કઈ જોવામાં કઈ મેળ આવ્યો નહી એમ, તમે શું જોયું ત્યાં પ્રાણીઓમાં કેવા પ્રાણીઓ શું કઈ રીતે હતું દિવાલ વિવાલ જગ્યા અંદર હતા કે છૂટા હતા કે કઈ રીતે તમે અયા પ્રાણી જોયા?
અમે તો સૌથીન પેલા ગયા ને તો હેને પાંજરા અંદર જ પ્રાણી પુરેલા હતા ને છોકરા સાથે હતા ને તો એમને બીક લાગતી હતી એટલે પછી અમે હેને એઈ રીતના જોયું તો, અમે સૌથીન પેલા હેને સિંહ જોયા પછી વાઘ રીછ ને બધા પ્રાણી જોયા ને એ જોઈને એમની ગર્જના સિંહને તો એવી ગર્જના કરી ને કે એ સાંભળીને મને એકદમ રોમાંચક અનુભવ થયો.
ઓ એવું એમને અમે તો અ્યાં સફેદ ટાઈગર તમે જોયો તો સફેદ વાઘ હોય છે કે નહતો, ત્યાં તમે ગયા ત ત્યાં.
ના અમે ત્યાં ગયા ત અહં તો વ્હાઈટ ટાઈગર હતો નહ જોવા નતો મળ્યો ને અંદર હોય તો ખબર નઈ અમે પૂરું ફર્યા નતા છોકરાઓની તબિયત થોડી ઠીક નથી ને પછી અમે, તો, રાતે આવતા રહ્યા ત પાછા. એવું થયું તું એક દિવસ જ થયું તું.
અમે તો ત્યાં ગયા હતાા ને ત્યાં પક્ષી ઘરે હતું કેટલું વિશાળમાં અ્યાં તો પક્ષી ઘર હતું જોકે મેં તો અહીંયા ક્યાંય જોયું નથી અમે રહી છીએ ને ત્યાં ત્યાં પક્ષીઘર મોટું હતું ને મને તો ત્યાં છે ને ઘુડખર પણ જોવા મળ્યું હતું. કુટકર એક મોટું એવું સરસ એવું પ્રાણી હોય કે આમ જોઈને આપણને અનેરો આનંદ થાય કે એમ થાય કે ઓ આ હ, શું મેં તો જોયું જ નહોતું કૂટકર, પણ મેં પેલી વાર ઘૂટકર ત્યાં જોયું.
અમે પણ હેને ઘુટકર તો મેં જોયું નથી અમે ગયા ત ત્યાં તો હતું નહ પણ ત્યાં તો મોર ઘણા બધા હતા, પોપટ હતા અ ઘણા બધા રંગબેરંગબી પક્ષી હતા.
તો તમે એશિયન સિંહ ત્યાં જોયા ત અમે તો ત્યાં એશિયન સિંહ જોયા હતા પછી ઘણા બધા બીજા પણ સિંહ અમને જોવા મળ્યા હતા અને બહ મસ્ત હતા અમને ઉંમર એની જોકે સાવ નાની એવી આમ સાવ નાના નાના બચ્ચા પણ અમને ત્યાં જોવા મળ્યા ત અને કઈક અલગ અલગ જ આમ સિન એવું બધું ઘણું બધું જોવા મળ્યું હતું, કેમ કે હજી ન્યૂજ બનનું હતું ને પ્રાણી સંગ્રહાલય, એટલે બહુ મસ્ત હતું એમ.
હા અમે ત્યાં એશિયન સિંહ તો જોયા તા પણ હેને ઈ સિહેને આફ્રિક તમને ખબર છે કે ઈ સિહ આફ્રિકાના સિંહ કરતા થોડાક નાના હોય હે.
ના મને એવું કઈ ખ્યાલ નથી હો એશિયન સિંહ નો કેમકે એવું બધું મને જાણવા મળ્યું નથી એમ. કે સિંહ કેવા હોય. ખાલી મેં ખાલી જોયા હે પણ એશએન્સીની મને એટલી બધી કાંઈ એટલી બધી કાંઈ ખબર છે હતી નહીં.
એ સ નાના હોય અને એના પેટના નીચેની ચામડી હે ને એક વિશિષ્ટ ગણતરી પ્રકારની આપણને જોવા મળે. અને ઈ લગભગ હેને તમે એમ કેવો ને કે મને એની ઉંમર ખબર નથી એની ઉંમર હેને પંદર થી વીસ વરષ ની હોય હે અને ઈ સિ હે ને એનો રંગ હે ને, પીળાશ પડતો અને થોડો ભૂરા કલર જેવો હોય હે.
એ ઓ કે એવું એતો એશિયન સિંહ છે તો ઈ ખોરાકમાં આહારમાં પણ કઈ લેતું હશે ને થોડી ઘણી તો જોકે મને ખબર છે. પણ આમ પ્રોપર શું ખાય ને ઈ કઈ આઈડિયા નથી ને એવી મને કઈ જાણ નથી કે એશિયન સિંહ શું ખાય છે
એતો મને ખબર હે કે એશિયણ સિંહ તો હે ને વધારે પડતા તો હરણ ખાય પછી આપડે નીલગાય ન હોય જંગલ વિસ્તારમાં જોવા મળે હાઈ નીલ ગાય ખાય અને ઓલું ડુક્કર આવે તમે જોયું હે કોઈ દિવસ ડુક્કર ને
ના મેં ડુકરને જોયું નથી હો
ઈ ડુક્કર આવે ઈ બોઉ સરસ હોય તમે આ વખતે આવો ને અમારી સાથે તો આવજો હું તમને બતાવીશ કે ડુક્કર કેવું હોય
એ એટલે ઈ ડુકર એ ખાય એમ ને
હા ડુક્કર એ ખાય અને એના સિવાય ઘણા બધા પ્રાણીઓ હોય ને એ સિહ ખાય એમ
તો એની અ સિંહ ની ગણતરી છે એ તો આપડણે એશિયન સિહ હોય એની ગણતરી તો આપણા રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે ને
હા એ તો આપડ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવતી હોય હે
હા તો એનો ગણતરી તો જો રાજ્ય સરકાર કરતી હોય પણ એનો ઉંમરનો તો છે ને એ કોઈ ઉલ્લેખ કરતા નથી અંદાજે તમે કીધું એમ પંદર થી વીસ વર્ષ હોય શકે એમ
હા એની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી કકા પંદર કાં વીસ લગીને હો ય હે
અને સિંહ છે આપણેે આ સાઈડ જ વધારે જોવા મળે છે બાકી જો કે ઓમ ઈ એટલા બધા બીજે ક્યાંય જોવા મળતા નથી એમ
હા હવે શું હે ધીરે ધી ધીરે ધીરે એશિયન સીહની પ્રજાતિ લુપ્ત થતી જોવા મળે હે
પણ રાજ્ય સરકારે કે એના સંરક્ષણ માટે તો ઘણા એવા કાયદા બનાવ્યા છે ઓગણીસો બોતેર માં એની સણ સંરક્ષણ માટે ના માટે કાયદો બનાવવ્યો હતો એટલે એના દ્વારા તો જોકે પ્રયત્નો કરવામાં આવે જ છે સરકાર દ્વારા કે સિંહ લુપ્ત થતા બચે એમ
હા એના માટે તો સરકારે ઘણા બધા કાર્ય કર્યા હને ઘણું બધું મોટું અભ્યારણ કર્યું હને જંગલ વિસ્તાર એ મોટો કર્યો હોય કે જે અને અ એવું બધી પ્રોજેક્ટએ ઘણા બધા બાર પાડ્યા હે કે જેમાં સંપૂર્ણ બીમાર સિંહ નું ધ્યાન રાખવામાં આવે અમુક સિંહ ના બચ્ચા હોય તો ઈ રોડ ક્રોસ કરીને આમ આડાહરા જતા ન રે એમનો વિસ્તાર ચોક્કસ નક્કી કરેલો હોય હે અને એમને ખોરાક નું પણ ધ્યાન રાખ રાખવામાં આવે છે સરકાર દ્વારા
હા એમને પણ છે ને ફોરેસ્ટ ફોરેસ્ટ દ્વારા ઈ લોકોની ભરતી થતી હોય કેમ કે ફોરેસ્ટ ગાર્ડને સિંહ મા માટે એનું ફરજિયાત પ્રણે છે ને ધ્યાન રાખવા માટે ઈ લોકોને રાખવામાં આવે છે કેમ કે ઈ અ બસ બધા પક્ષીઓ પક્ષી છે પ્રાણી છે પક્ષીને તો જોકે નહી પણ પ્રાણી નું ધ્યાન પૂરતું રાખી શકે અને કયા કયા વિસ્તારમાં છે એના માટે સિંહને પણ ચીપ્સ પગમાં પહેરાવવામાં આવે છે એટલે ફોરેસ્ટરને છે ને એની જગ્યાનું સ્થળ ખબર પડી જાય કે સિંહ આયા છે અને સિંહ એના ફોરેસ્ટના વાળાને ઓળખી શકે છે કેમ કે એને ખાખી રંગ પેયરો હોય અને એને પહેલેથી જ ટ્રેનિંગ દેવામાં આવી હોય ને એટલે આ રીતે જો ફોરેસ્ટર લો લોકો છે ઈ પણ સિંહની સેવા પણ ઘણી બધી કરતા હોય છે
હા એ તો છે અને અમે તો પછી શું કર્યું તું ખબર ત્યાંથીને એવું હતું કે આપણે એક જીપસિ કરીને આવે આપણે ભાડે રાખવાની હોય અને ત્યાંથીને એક ગાર્ડ છે ને આપડી સાથે આવે અને તે આપણને હે ને માં અંદર જંગલની અંદર લઈ જાય તે ખુલ્લી કારજ હોય અને એમાં લઈ જાય અને આપણને બો નજીકથી સિંહ બતાળે તમે જોયા હે એ રીતના
હા અમે પણ ત્યા ગાયતા ને અમને પણ એવી રીતે તે જ અમે સવારી કયરી તી અને તમે ત્યાં ખોરાક પ્રાણીને ખોરાક આપવાની મંજૂ મંજૂરી નથી હોતી તમને ખબર છે ને ત્યાં
હા એ તો અમે છે કે ત્યાં મોટા મોટા બોર્ડ ઉપર લીલા કલર નું ગ્રીન અને રેડ કલર નું બોર્ડ હતું તેમાં લખેલું હતું કે ખોરાકને કોઈ પણ જાતનું ખોરાક નાખવામાં નો આવે પ્રાણીને
અને અમે તો છે ને ત્યાં સ્ટોલ અ્યાં અમારે તો જમવાનું નહોતા લાગ ગયા પણ સાંજ પડી ગઈ હતી ને તો ત્યાં સ્ટોલ ઈ લોકો રાખે, અને અ્યાં ડસ્ટબિને જ હોય એટલે અમે તો ત્યાં સ્ટોલમાં જ નાસ્તો કરીને પછી ત્યાં ત્યાં અમે અ નાસ્તો કરી લીધો હતો બધા એ, પછી સાંજે બાર નીકળી ગયા.
હા અમે પણ એ રીતના જ કર્યું તું અમે તો અમને ડસ્ટબીન કે જઈડી જ નહી કેમ કે બઉુ મોટો વિસ્તાર હતો એટલે અમે તો અમારા નાસ્તાના પેકેટ હતા ને એ અમારા કારમાં જ રાખી દીધા હતા.
તો તમે અલગ ગયા હશો અમે જ્યાં ગયા તા ને ત્યાં તમે પ્રાણી સંગ્રહાલયમાં નહી ગયા હોય.
હા તો સારું આ વખતે તમે જાવ તો મને, બોલાવજો તો હું પણ ચોક્કસ તમારી સાથે આઈશ.
ચોક્કસ ચોક્કસ.
હા ચોક્કસ.